બસ મજામાં તમે કેમ છો
મજામાં હવે બે મહિના પછી હવે આપડી ગણેશ ચતુર્થી આવી રહી છે તેના માટે તમને ફોન કર્યો
હા બોલો બોલો તો શું કરવું છે આ વખત શું પ્લેન છે મૂર્તિ કેટલા ઈંચ ની છે કેટલા ફૂટ ની છે એ કઈક જણાવજો ને લેવા જાય તો પછી મને કજો મારે ભી લેવાની છે બે ત્રણ મૂર્તિ સામટી તો પછી જણાવજો કેટલા ફૂટની શું છે કેટલા પ્રાઇઝ ની છે આપણેે જે મોટી મેન મૂર્તિ લાવાના છે એ કેટલા ફૂટની આવશે અને બીજું કયું કે આપડે ડેકોરેશન નું પછી ડિજે નું પછી પાયરા શોટ નું જમવાનું ભાઈ સાથે સાત દિવસ નું કઈ ખાવાનું ને કેવું બધું છે તમે થોડુંક જણાવો તો મને સારું પડે એમ તો ખબર પડે કે મારે આગળ જતા પૈસા કેટલા શોધવાના અને પૈસા કઈ રીતે મારે મેનેજ કરવાના એમ તો હું આપી જ રહ્યો છું તમને દર મહિને પાંચ પાંચ છ છ હજાર રૂપિયા છે પરંતુ આગળ કઈ રીતના વધારે ના પૈસા જોઈતા હશે ત્યારે મારે શું કરવાનો મને જણાવો
હા તે વાત તમારી બરાબર છે હવે આ વખતે આપડે ગણપતિમાં પાંચથી છ ફૂટની મૂર્તિ લાવવાના છે બીજી તો બધી નાલ્લી આપશે બધા જે આપવાના છે ફળિયા તરફ આપણને પાંચથી છ ફૂટની જે મૂર્તિ લાવવાની ઈચ્છા ધરાવતા છે બીજું તો આપેડે આપડે દે ડેકોરેશન તો આપડે આપડે કરવાનું છે હવે આપડા વૈદિક ભાઈ શું કે તેના પર હવે ચાલે તે ત બધી ઘણું બધું કેતા છે કે એમ કરવાના છે તેમ કરવાના છે પણ હવે આપડે બધા વિચારીએ કે શું કરવાના છે હવે એમ તો બોહેવી તો આપણને મજા આવે એવું લાગે ની એટલે આપડે અવે સાદુને સિમ્પલ બીજું તો છે જ તો કઈ યુનિક આ વખતે કરશું ડીજે મા તો આપણે સાઈ ડીજે છે જ આપણ મા ધ્રુવ ભાઈ હવે શું કેય તે આપડે પાયરોને એવું બધુ સારપીને એવું બધુ લગાવવાના છે પણ આપણું બજેટ એટલું બેસતું નથી. કાલે જ મેં તમને રીલ મુકેલી તે પ્રમાણે સોલ હજાર રૂપિયા જેવું બધા લાઈટનું થાતું છે આપણે એલઈડી લગાવાના ના રેય તો આપણા પર ત્રીસ ખણ હજાર રૂપિયાનું બજેટ રેય તો આપણે તે લગાવી શકીએ છે પણ હવે આપણેે તેના માટે ખાસ બસ તો આપને જનરેટર જોઈશે કેમ કે છ ડી આપણામાં ઉપડતા નથી એટલે મયુરભાઈ છે કેય છે કે આપણા આપડે અવે છ છ હજાર તે સમથિંગ લગાયને, આપણે જનરેટર લાવીએ છે, તો આપડે બધું કરી શકીએ છેલ્લે ઘણી બધી તૈયારી આપણે, તો કરવાના છે, એટલે ટાઈમ આપણ પર છે, એટલે કઈ બો વાંધો આવશે નય
નય વાંધો આવે આપડે પર એમ તો પૂરતો ટાઈમ ઘણો એવો છે, પરંતુ આપડે બધી એ બધી વ્યવસ્થાઓ નથી. કરવા પડે, તમે યાર તમે આવા ઢીલા પોચા બેસી રહો, એ કઈક કામની આવે તમારે અવે કે બધુ કરવા પડે, આ બધું મેનેજમેન્ટ જે મેનેજમેન્ટ વાળા વ્યક્તિ છે, એજ જો નહીં, કરે ત્યાં મૂર્તિ બેસાડવાને એજો કઈ નહીં, કરે તો પછી કઈ નય થાય હમણાં, જો ને ખાલી બે મહિના બાકી રહ્યા છે, પરંતુ કોઈને કઈ હલ હલન ચલન નથી, બધાએ પોતાના કામમાં વ્યસ્ત છે, તો શું પછી આગળ પ્રોગ્રામ વધશે કે નહી. વધશે મને તો એમાં બી શંકા જાય છે, પણ અને બીજ ડી જે વાળા મળશે કે નહી મલશે કારણ, કે હમણાંથી જ બધા ડી જે વાળા બુકિંગ થઈ રહ્યા છે. કારણ એ છે, કે જન્માષ્ટમી આવે છે. દશામાનું આગમન વાળું આવે છે, તો હવે શું થશે આગળ જતા, ડી જે નું બધું મલશે કે નહી. મલશે અને બીજું કે આપડે એલઈડી સ્ક્રીન લગાવનું, તે એલઈડી સ્ક્રીનનું ભાડું કેટલું મારે ધ્યાનમાં છે. તે મને પંદર હજાર રૂપિયા દિવસના ભાડા કેય એક જનરેટર વાળો છે, તે દસ હજાર રૂપિયા છે, દિવસનુ પણ પરંતુ
હા, એ વાત બરાબર છે, કે હવે એલઈડી સ્ક્રીન ને એવું બ ધુ લગાવીએ છે તો આપણે તેમાં ખર્ચો તો હવે ઘણો આવે છે, હવે એલઈડી સ્ક્રીન વાળા બી આપણને ટેમ્પર ઉપર લગાવવામાં સમથિંગ બારથી તેર હજાર રૂપિયા કેજ છે, હવે જનરેટર બી આપડે લાવવું તો પડશે જ કેમ કે છ ડીલ મુ પણ છે, એટલે આપણામાં ઉપડશે એવું મને લાગે નય એટલે મારો ભાઈ બી કેય છે, કે આપણે જનરેટર, તો જોઈશે જ ને ભાઈ પછી, આપ આપણે સાહીલભાઈ પરથી હવે એમ્પલી બી લાવી પડશે એક, એક તો કેમકે છ ડીઓલ, તો હવે આપણા પર ચાર ના જ એમ્પલી છે, એ બે ડ્યુલની એમ્પલી નથી, એટલે આપડે તે બી લાવી પડશે. ને જનરેટર, તો આપણે લાવું જ પડશે, તેનું બી હવે બુકિંગ કરાવું, પડશે કેમ કે તાત્કાલિક તો આપણને જનરેટર મલશે તને એવું મને લાગે છે, એટલે હવે, આપણા રાજુભાઈ હવે શું કેય છે. તેના પર હવે, આપડે જલ્દી કરીને બુકિંગ કરાઈ દઈએ, તો સારું પડે કેમકે મયુરભાઈ બી હવે કોઈ ઓર્ડર આવી જશે, તો લઈ લેશે તો આપણને બી જક તકલીફ પડી શકે એટલે આપડે જક જલ્દી, વહેલું કરીને બુકિંગ કરાઈ દઈએ, તો ચાલે એમ તો હવે આપડે વાળા જરાક તૈયારીમાં જક પાછળ જ છે, એટલે હવે બધા કેય તો મીટિંગ મીટિંગ કરીને હવે કઈ નક્કી, તારીખ કરે તો આપણે મયુરભાઈ ને ડીજે બુક કિંગ કરાવીએ, તો જક સારું પડે પછી આપડે લાઈટનું નેવું બધુ શોધતા થાય, તો હવે જનરેટર એક ટાઈમ પર બુક કરાઈ દઈએ, તો આપણને બો વાંધોની આવે પણ તાત્કાલિક ત આપણને હવે એલઈડી મળશેની કઈ મલશે ની એટલે, તે કરાઈ દે ત આપણને સારું પડે
હ સારું, પડે તમારી ધા થી બધું હમણાંથી બુકિંગ કરાવીએ, પણ એને એડવાન્સ આપવા માટે પૈસાને એવું બધું છે, કે નથી. તો મારે, મારે પહેલા તો જાણવા પડે ને અને બીજું, એ કેવું કે મારે કે અ હવે બધા શું સહેમત હોય, કે કેવું કે એના પર પહી, ચાલે એમ
હા. તે તો હવે છેજ હવે પૈસા, ન તો કઈ નઈ, આપડા પર હમણાં દાતા, શ્રી આર્યનભાઈ રણજીતભાઈ ભાઈ આવેલા છે, એટલે બહુ બહુ વાંધો આવશે નઈ કેમ કે એમને કીધું છે. કે આવતે બધી ઉ નવા વાડા તરફથી છે, એટલે ક બ વાંધો આવશે ને બીજું આપડે દર મહિના ફ ઉઘરાવી છે, ત્રણસો ત્રણસો રૂપિયા એટલે બધા એટલે આપડા ગ્રુપમાં કેટ સાત થી, છ જણા છે, એટલે ક તે લોકો દર વખતે મહિના, મહિના ત્રણસો ત્રણસો આપે છે. એટલે વર્ષનો તેમનો ફાળ આપ એક જણા ન છત્રીસો રૂપિયા સમથીિંગ નીકળે છે, એટલે આપડા પર ત માટે આપણા પર બાવીસ થી ત્રીવીસ હજાર રૂપિયા ભાડો રહેેશે, એટલે આપણે એલઈડી સ્ક્રીન, તો આપડણે લગાવી શકશું પણ હવે જો ન્રેટરને આપને જલ્દી ઓછામા, ઓછામા મળી જાય તો આપણને બઉ વાંધો આવશે નહી, જેથી કરીને આપડો ટાઈમ બી બચે અને એન્ડ ટાઈમ પર આપણે ભાગડોડ કરવી ના પડે. એટલે આપડે જો એલઈડી સ્ક્રીન ને ઉર લગાવવું હોય તો આપે પહેલા થી તૈયારી કરાવી ડીઝે નું બુકિંગ કરાવી. પડે તેના માટે આપણે રાજુભાઈને સંપર્ક કરીએ તો જલ્દી જ સારું પડે તે પરમિશન આપે. તો પાઈ અનિલ કાકાને તો છે જ બીજા તો કરે. જેથી કરીને આપને જલ્દી પરમિશન મળત તારીખ નક્કી કરતા ફાવે. તો આપણને બધું બુકિંગ કરાવતા ફાવે પછી એન ટાઈમ પર આપણને કઈ મલસે નહી એવુ મને લાગે છે કેમ કારણ. કે આવખતે તો બધે ઘણા બધા તૈયારી કરતાસે એટલે એન ટાઈમે પર તો બધી લાઈટસ ન એવ પણ મળશે નહી આપડે તો હવે. છો પેર સાપી લગાવવાના એમ કે છે એટલે સમથિંગ આપણને તેના માટે દસ થી. અગિયાર હજાર રૂપિયા જેવા જોઈશે એટલે. જલ્દી કરી દઈએ તો સારું પડે જેથી કરીનેધાો ફાળ આવી જાય તો બધું લાઈટ નોન એવો અટાટા કરીને પૈસા આપતા થાય તો. આપડું બુકિંગ ચાલતું થાય તો એ કઈ વાંધો આવશે નને જેથી કરીને ને પછી આપડે પાછળથી કઈ તકલીફ ના પડે.
હા સાચી વાત છે આમ તો જો કે આપડે બધું કરી તારી. કઈ રાખવાની છે પેલા નક્કી કરવું પડે પછી એના માણસને ભેગા કરવા પડે. એ બધો નિર્ણય લેવાય એમાં જ તો થોડી નિર્ણય લેવાય આપડે ભાઈ જોકે નાલના. દેવા એ પરંતુ સામે ટાઈમે તો હવે જોકે. કરીએ કઈક જોવા જાય તો પછી. આપડે જાતે જ પ મીટિંગની તારીખ નક્કી કરી નાખી બધા ફળિયા ના ગ્રુપ. માં મેસેજ નાખી દી ને પછી બોલાવી લે એમ. આપણેે અમુકઅમણા તો વચ્ચે એક તહેવાર આવતો છે તેમાં આપડે બધા વ ફરિયા વાળા ભેગા થાય. તેમાં આપણે વાત કરી લેવાની કે આવું આવું આવ આવ આવુંશે બધું તો તમે કેમ કો. તમારી પરવાનગી હોય તો અમે કરશું નહી ન પરવાનગી હોય તો બી અમે કરશું એમ આપડે પછી.
એ વાત તમારી બરાબર છે કે આપડે. તારીખ નક્કી કરીને મીટિંગ બોલાવી લઈએ એ સારું છે આપડે એકાદ તહેવાર પર બધા ને કહીએ કે. આપણે આ તારીખે મીટિંગ રાખવાની સે તો એ તારીખે આપડે બધુંને પૂછીને એક તારીખ ન કરશું કે રાતને ક્યારે આગમન રાખવાનું મૂર્તિ લેવા ક્યારે જવાનું છે. જે બધા કે તે પ્રમાણે આપણે. પછી નક્કી કરશો ને પછી ડીઝલ ન જ જલ્દી બુકિંગ કરાવી દઈ તોક સારું પડે જેથી કરીને. જનરેટર આપણને સૂચતા ન ફાવે પછી એલઈડી સ્ક્રીન છે સારપી છે. તો આ લાાઈટ છે પછી જે લાઈટ આપડણે લગાવવાની હોય પ ડેકોરેશન આપડે શું કરવાનું છે તેની ચર્ચા. કયા કાપડ કઈ રીતે આગમન કરવાનું છે થીકરવાનું છે જેથી કરીને આપણા પર ટાઈમ બહુ ઓછો થઈ જાય પછી અને બઉ ભાગદોડ. કરવી પડે જેથી કરીને ફાળો ભી ઉઘરાવતા. કેટલા પર કેટલો ફાળો રાખવાનો આગમન પર શું કરવાનું જમાણવા ક્યારે કરાવવાનું છે. અને કેટ, કેટલા દિવસ જમડવાનું છે બેસાડવાના કેટલા દિવસ છે. જેથી કરીે ને એવી બધી ઘણી બધી વાત છે આપે વા. મિટિંગમાં કરી આવવાની છે જેથી કરીને આપણે મિટિંગ જલ્દી રાખી. સારું પડે જેથી કરીને બધું કઈ તકલીફ બહુ ઉઊભી ના થાય પછી પાછળ જતા જેથી કરીને હવે. એમ તો આપડે છેલ્લા દિવસ જમાડીએ છે પણ આ વક કેટલા દિવસ જમાડવાની છે તેનું ભીજક નક્કી થઈ જાય. આગમન પર જમાડવાના કે વિસર્જન પર જમાડવાના કે કેટલા દિવસ ન જમાડવાના. તે બાબતે મીટિંગમાં વાતચીત કરી નાખી તો પેલા દિવસ ન જમણ તો આર્યન તરફથી છે જ.
હા સાચી વાતમુકા. તાર જો મળી જાય તો આપડે કામ જ થઈ જાય એમ તો જો કે આપડે ફરિયામાં ઘણા બધા નોકરીિયાત હોય. વ્યક્તિ છે પરંતુ એ લોકો. ખબર નહ પૈસા ક્યાં લઈને જવાના હવે ભગવાન ના જ કામમાં જો પૈસા નહીં કાઢતા હોય તો તે શ. ું કામનું એના કરતા તો મારે આ ક્રિકેટર ભાઈ. ભાઈ છે આર્યન પટેલ એ સૌથી સારા. પૈસા તો આપે બધાને ને દાન તો કરે એ હિસાબે આપ. આપડે જોવા જઈ તો આપડે ફરિયા વાળા આટલા પૈસા વાળા થઈને પણ નહી દાન આપતા હોય તો નક્કામુ કહેવાય એ લોકો પછી ડૂબી મરવા જોએ એમ મારા તો મન કેવાય.
એ વાત તમારી બરાબર છે કે આર્યન ભાઈ આપણને બિલકુલ દાન આપવામાં રચકાતા નથી તેઓ કીધું છે કે આવતે ડીજે થી માંડી ને જે કઈ જરૂરત પડે તે આર્યન ભાઈ તરફથી બધું હાજર આપવામાં આવશે. તેને જમાણવાર બી એક તરફથી આરયનભાઈ તરફથી જ છે. એટલે કઈ આપણને બહુ વાંધા આવશે નહી કેમ કે તે હમણાં સ્ટાર પ્લેયર બની ગયા છે હવે રણજી રમવા માટે જવાના છે હવે એટલે તે લોકો તરફથી આ બધું દાન આપવામાં આવવાનું છે. જેથી કરીને આપડે આગમન માં બ તકલીફ થશે નહી કેમ કે આર્યન તરફથી દસ હજાર રૂપિયાનો ફાળો આપ વામા આવ્યો છે. જેથી કરીને હવે તે ના આપે ગણ ગણા માનવાનો છે. બીજ આપે મીટિંગમાં જોઈએ કે શું છેને શું ની મળે એમ તો આપડે બ એલ ઈ ડી ને એવું બધું લગાવવાનું છે. બીજું તો પાર લઇટ છે છ પેર આપડે બરાબર રહેેશે જે થી કરીને ઘણી બધી સારપી દેખાશે જેમ પેલા વખતે દેવ દેવ વાળાએ કરલી દસ ગણ પેટી લગાવેલી જેથી કરીને એ લોકો એકદમ મજબૂત આવે જેથી કરીને આપણને બીજી વાર ઘણી જગ્યા ઓર્ડર મળે અને ઘણું સારું દેખાય. જેથી કરીને આપડે વિડીયો બનાવતા બી ફાવે. જેમ કે આપડે આગમન કાંથી કરવાના અને કાં સુધી લઈ જવાના અને જમાણવાનું શું કરવાનું કેટલા વાગે કાઢવાનું તે માટે મીટિંગ એમ ખુબ જ જરૂરી છે. જેથી કરીને આપણેે જલ્દી મીટિંગ કરીએ ને તો આપણને બધ ખબર પડે કે શું કરવાનું છે. એના માટે આપડે રાજુભાઈને જ જલ્દી સંપર્ક કરીએ તો તે બધાને કેય તો આપણને જ સારું પડે અને ઘણું બધું ટાઈમ ભી બચી જાય આપણો
હા વાત તો મારી સાચી છે. જોકે આપડે આટલા નની ઉંમરે આપડે આલું બધું હેન્ડલ કરતા છે પરંતુ આપણેે એ આપડા પર ગર્વની વાત છે. કારણ કે હમણાં જે જનરેશન છે તે લોકો આવું કઈ કરી નહી શકતા અને જે સાથે રહેવાની વાત છે એ વસ્ તુ હમણાં જનરેશન માં કોઈને નથી બતા પો પોતાનોચ. પરંતુ આપડે આટલું કરીએ છે એ આપણું મોટું કામ કહેવાય અને જો આપડે વાત સક્ષમ રહીએ તો આપડું નામ પણ આખા ગામમાં આપડું નામ થશે ને એજ વાત હું પણ સહમત છું કે આપડે બધા સાથે મળીને આવું કરવું જોઈએ.
હા એ વાત તમારે બરાબર છે. હવે જોવાની હવે બહાર જ જોય ને આપણે રણજીતભાઈ પટેલ આપવાને એટલું મોટું દાન આપે આપી રહ્યા છે. તો આપડા ફરિયા વાળા ભી સારું દાન આપે આપણા માટે જ સારું પડે જેથી કરીને આપણા આગમન માં એવું કઈ તકલીફ પડે નહી પણ હવે આપડા ફળિયાવાળા એટલું દાન આપતા નથી હવે પંદરસો રૂપિયા ફાળો મૂકે છે. તેમાં બી આપેટા વાળા બહુ આનાકાની કરે છે તો શું એટલું મોટું દાન આપે છે. એટલે પછી હવે આપડે આપણે શાંતિથી જે થાય તે પતાવવાનું પછી જેટલો ફાળો મૂકે એટલો આપી દેવાનો બીજું તો હવે આગળ જતા જે આગળ આપડે મોટા થશું ત્યારે પશુ તે વાત અલગ છે હવે બીજું તો હવે એલ ઈ ડી તો હવે લગાવવી પડશે. કેમ કે તેજ તારું દેખાશે હવે બજેટ શું કે તે પ્રમાણે આપડે આગળ ચાલશું. બીજું તો આપડણે પાલ લાઇટ છે જ હવે નવી લાવેલા છે એટલે. બીજું તો હવે ખાસ તો જનરેટર નું હવે બુકિંગ કરાવું કેમ કે તે પછી એ ટાઈમ પર મળશે નહી જેથી કરીને આપણને બહુ તકલીફ થશે. બીજું આપડે પાલ લાઈટ આપડે સાહેલભાઈ પરથી જ મંગાવવી પડશે એટલે બહુ કઈ વાઢો આવશે નહી. ચાલો તો હાલો મળીએે પછી આપડે.